હાલો મારો અવાજ આવે છે તમને
હલો તમારે છે તમને
હા મને તમારો ક્લિયર અને સ્પષ્ટ અવાજ આવે છે
હા તો આજે આપણેે જે છે એ વિજ્ઞાનનું મહત્ત્વ આપણા જીવનમાં કેવું હોય એના વિષય ઉપર વાત કરીએ
હા જરૂર સારું કે મસ્ત અને સારો એવો ટોપિક છે તો આપણે જરૂર વાત કરીએ
હા એજ અને જો વિજ્ઞાન જે છે તો જ આપણું જે છે એ અત્યારની જે ડિજિટલ લાઈફ જે છે એમ છે જો વિજ્ઞાન જ ના હોત તો આપણે અત્યાર સુધી જે છે એ પહોંચી ના શક્યા હોત જેમ પહેલાના જમાના નામાં લોકો જે છે વીજળી વગર જીવતા હતા પંખા વગર જીવતા હતા તો આ બધું અત્યારે આપડે જે છે સરખાઈએ જે એસો આરામની જિંદગી જે જીવીએ છીએ એ બધાનું જો મુખ્ય કારણ હોય તો એ વિજ્ઞાન જ છે એમ
હા તમે સાચું કહો છો આજે આપડે સવાર ઉઠતા થી લઈને રાત્રે સુઈએ ત્યાં સુધી આપણે વિજ્ઞાન નો જ ઉપયોગ કરીએ છીએ. મોબાઈલ છે વીજળી છે પંખો છે ફ્રીજ છે ટીવી કમ્પ્યુટર ઇન્ટરનેટ વાહનો દવાઓ આ બધું વિજ્ઞાનની જ ભેટ છે.
હા બિલકુલ સાચી વાત છે કેમકે વિજ્ઞાન શબ્દ નો અર્થ જ એવું આપ આપણને છે શીખવે છે કે જ્ઞાન મેળવવું અને દરેક બાબતો હોય એ પછી તર્ક હોય કે પછી પ્રયોગો દ્વારા સમજવી કે વિજ્ઞાન જે આપણને જે છે એ અંધશ્રદ્ધા છોડી અને હક હકીકતને જે સમજવાનું હોય એ આપણને શીખવતી હોય છે ઘણા લોકો જે પેલાના છે એ અત્યારે પણ હજી અંધશ્રદ્ધા તમા માનતા હોય છે પણ જે અત્યારના જે નવે પઢીના જે લોકો જે છે એ અંધશ્રદ્ધામાં માનતા નથી એ વિજ્ઞાન ને માનતા હોય છે.
હા તમે સાચું કહો છો પ્રાચીન સમય થી માણસ નવી નવી શોધો પણ કરતો આવ્યો છે. જેમ કે આગની શોધય કરી છે. અને આગથી લઈને આજના આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ સુધીની સફર વિજ્ઞાનને કારણે શક્ય બને છે તે ખૂબ જ સારું કહેવાય છે અને આજે દુનિયા ખુબ જ ઝડપથી આગળ પણ વધી રહી છે.
હા તમારી વાત એકદમ સાચી કે પેલાના લોકો જે છે સાવથી પેલા જે આદિમાનવો હતા ત્યારે જ. એ લોકો જે છે એ બે પથ્થર ઘસી અને સૌથી પહેલા જે છે એને આગની શોધ કેયરી હતી અને અત્યારે જે છે એ આપણે એટલે આગળ જે આપણને મળી છે એનું મેન કારણ જે છે એ વિજ્ઞાન જ છે એમ
હા સાચું કેધું તમે જો આપડે આરોગ્ય ક્ષેત્રની બી વાત કરીએ તો વિજ્ઞાને અદભુત પ્રગતિ કરી છે. નવી નવી દવા બનાવી છે સર્જરીની આધુનિક પદ્ધતિઓ બનાવે છે એમ એક્સ ર છે એમરાઈ છે અલ્ટ્રાસઉન્ડ જે નવી નવી ટેકનોલોજી દર્દીઓને સારવાર સરળતાથી અને સારી એવી મળી રહી છે. તો એ ખુબ જ સારું કહેવાય છે કે આરોગ્ય ક્ષેત્રમાં પણ ખુબ જ સારું એવું વિજ્ઞાન ખૂબ પ્રગતિ દેખાડા મા આવી છે.
હા તમારી વાત એકદમ સાચી છે કે આરોગ્ય ક્ષેત્રમાં પેલા જે આયુ અજુર બધા વેદોમાં જે છે આયુર્વેદ નું લખેલું હતું પણ અત્યારે જે છે પેલા જે ચિકિત્સકો હતા એ જે છે એટલું બધું ધું. ડિજિટલી ઈ એની બધા પાસે મશીન નો હતા મશીન ના અ હોવા છતાં પણ ત્યારે જે છે ઓપરેશન તો થતા જ હતા પણ અત્યારે તો જે છે મશીનો જે આવી ગયા છે કોઈ પણ આપણને પ્રોબ્લેમ હોય શરીરમાં તરત જ ને ઓપરેશન દ્વારા જે છે સારું થઈ જ જતું હોય છે એટલે જે ચિકિત્સામાં જે છે આવ્યો છે વિજ્ઞાન દર્શ એ ખુબ જ સારું છે એમ.
હા તમે સાચું કો છો. અને આજકાલ તો શિક્ષણ ક્ષેત્રમાં બી ખુબ જ મોટું યોગદાન છે વિજ્ઞાનનું. જો હું કહઉ તો વિદ્યાર્થીઓ હવે આજકાલ ઓનલાઈન અભ્યાસ પણ કહી રહ્યા છે. ડિજિટલ પુસ્તકો વાંચે છે, અને વિશ્વભરની માહિતી પણ એક જ કણમાં એ લોકો મેળવી શકે છે તેવીતે ટેકનોલોજીના ડી વિજ્ઞાન એ ખુબ જ સારું આગળ વધી રહ્યું છે ખુબ જ સારું છે. અને હાલમાં તો વિદ્યાર્થીઓ ઓનલાઈન એક્ઝામ પણ આપી રહ્યા છે. તો એ ખુબ જ સારું કહેવાય કે વિદ્યાર્થીને વધારે એટલું પેપરમાં લખવું ના પડે ચેક કરતા આ બુ તકલીફ થતી હોય છે. તો ડિજિટલી અને બધું ઓનલાઈન થવાથી એ ખુબ જ સહેરાથી થઈ જતું હોય છે, તે ખુબ જ સારું કહેવાય.
હા તમારી વાત એકદમ સાચી છે, કે પહેલાંના પહેલા જ્યારે હતું કે ત્યારે જે છે એ ઓનલાઈન કઈ સુવિધા ન હતી. અને જ્યારે જ્યારથી આ બધું શરૂઆત વધારે થઈ છે. કોરોના કાળ આપણે આવ્યો, ત્યાર પછીથી જ આજે ઓનલાઈન લેપ ચર્ચ છે એ બધાની વધારે શરૂઆત થઈ છે કેમ કે કોરોના કાળ હતો ત્યારે આપ આપણે લોકોએ મળી નતા શકતા. અને સ્ટુડન્ટો જે છે કોલેજ પણ જઈ નહતા શકતા તો ત્યારે જે છે આ ઓનલાઈન શિક્ષણ જે છે એ ખૂબ જ ઉપયોગી બન્યું છે એમ. અને ગમે ત્યારે જે સર એમના ટાઈમે વિદ્યાર્થીઓ જય્યારે ફ્રી હોય. ત્યારે જે છે એ લેક્ચર લઈ શકતા હતા જેના કારણે ટેસ્ટ પણ લેવાતી હતી. અને સ્ટુડન્ટો જે છે એ ભણતા પણ હતા તો ખૂબ જ સારું એવું જે છે એ આ બધું વિજ્ઞાનને કારણે પોસિબલ થયું છે.
હા તમે સાચું કાવો છો. અને વિજ્ઞાન સંચાર ક્ષેત્રમાં પણ ખુબ જ સારો પ્રગતિ થઈ છે જેમ કે મોબાઈલ ફોન છે, ઇન્ટરનેટ છે, વિડીયો કોલ છે. ઈમેલ અને સોશિયલ મીડિયા તો ખુબ જ આગળ વધી રહ્યું છે. તે ખુબ જ સારી વસ્તુ કહેવાય કે કોઈ પણ ખૂણામાં બેસી નાખ આપણે ઇન્ટરનેટ સોશિયલ મીડિયાનો, આપણે લાભો થઇ શકીએ છીએ. તે ખુબ જ સારું થઈ રહ્યું છે.
હા, તમારી વાત એકદમ સાચી છે કે અત્યારના જમાનામાં જે છે એ મોબાઈલ છે. લેપટોપ છે એનું ટ્રેન્ડ જે છે, એ વધારે છે. પણ આ બધું ત્યારે જ પોસિબલ બન્યું છે કે જયારે વિજ્ઞાન છે એમ. અને આ બધું છે વિજ્ઞાનને કારણે આ બધું જે છે શોધ ધીમે-ધીમે થઈ છે જેના કારણે પેલા જે છે કીપેડ ફોન વાપરવામાં આવતો હતો. અને અત્યારે જે છે એન્ડ્રોઈડ ટચ સ્ક્રીન ફોન આવી ગયા છે તો એ પણ જજ્ઞાનની જ એક શોધ માનવામાં આવે છે.
હા તમે સાચુ કહો છો. અને પરિવહન ક્ષેત્રમાં પણ વિજ્ઞાનનું યોગદાન વધ્યું છે જેમ કે સાયકલ છે આપણે લઈને બુલેટ ટ્રેન, વિમાન. અને અવકાશયાન સુધીની તમામ શોધો મુસાફ કરીને અને ચરકી બનાવી રહી છે. અને બીજું જોઈએ તો ખેતીમાં પણ વિજ્ઞાનનો ઘણો ઉપયોગ થાય છે. આધુનિક ખેતી પણ આજકાલ તો બહુ સારી એવી થઈ રહી છે. જેથી પાકમાં સારો એવો સુધાર જોવા મળે છે, હાલમાં સુધારેલા બીચમાં છે, સિંચાઈની નવી-નવી પદ્ધતિઓ આવી છે. કૃષિ મશીન અને હવા માની માહિતી ખેડૂતને વધુ સારો પાક મેળવવા માટે મદદ કરે છે. તે ખુબ જ સારું છે, કે ખેડૂતને પણ બહુ સારી એવી સલાહ મળી છે. તો આપણે જોઈએ તો બધા ક્ષેત્રોમાં આપણને વિજ્ઞાન ખુબ જ ઉપયોગી બની રહ્યું છે.
હા, તમારી વાત એકદમ સાચી છે કે વિજ્ઞાનને કારણે જે છે ખેડૂતોને ખૂબ જ સારો એવો ફાયદો થયો છે. કેમકે પેલાના જે ખેડૂતો હતા એમને બધું જ કામ જે છે એ જાતે કરવું પડતું હતું અને અત્યારે જે છે એમને મશીનો દ્વારા જે છે કામ સરળ બની ગયું છે એમ તો વિજ્ઞાન એમાં પણ ખુબ જ આગળ છે અને બીજું જોવા જઈએ કે અવષ અવકાશ વિજ્ઞાનની જો આપણે વાત કરવા જઈએ તો અવકાશ વિજ્ઞાનમાં પણ ભારતે જે છે મોટી સિદ્ધિઓ જે છે હાસલ કરી છે, કે જેમ કે જો ચંદ્રયાન ઉપર ઉપગ્રહ ઉપર મંગળ ઉપર પર આજે બધા જે છે એમાં દેશનું નામ વિશ્વમાં ગૌરવપૂર્ણ જે છે આગળ વધાર્યું છે. હમણાં જ થોડો ટાઈમ પહેલાં ચંદ્રયાન ઉપર ચંદ્ર ચંદ્રયાન મોકલ્યા હતા પછી સૂર્ય ઉપર પણ મોકલવામાં આવ્યું હતું, આદિત્ય અને અત્યારે પણ હમણાં જ થોડાક ટાઈમ પહેલાં જ જે છે એક પ્રાઇવેટ જેપ જે છે એમનો પણ ઉડાન કરવામાં આવ્યું હતું તો આ બધું જે છે અવકાશની દ્રષ્ટિએ પણ ખૂબ જ સારું એવું આગળ વધ્યું છે. વિજ્ઞાન
હા, તમે સાચું કહો છો કે વિજ્ઞાનના ઘણા એવા ફાયદા છે, પરંતુ તેના થોડાક એવા નું નુકસાન પણ છે, જે આપણે રોજિંદા જીવનમાં આપણા અનુભવ કરે હોય છે, જેમ કે પ્રદુષણ છે પરમાણુ હથિયારો પણ બની રહ્યા છે સાયબર ગુનાઓ પણ થઈ રહ્યા છે. તો એવી કેટલીક સમસ્યાઓ છે જે જે ટેકનોલોજીના દુરુપયોગ થી અહીંયા ઉભી થઈ રહી છે. તો એ ખુબ જ ખરાબ વસ્તુ છે. તો આપડે વિચાર કરવો જોઈએ કે વિજ્ઞનો છે એનો સારો એવો આપણને લાભ મળે અને ફાયદા થાય અને આજે બધું નુકસાન નુ છે એ ઓછા થાય
હા તમારી વાત એકદમ સાચી કે આજના સમયમાં જે છે કૃત્રિમ બુદ્ધિ ના જે છે. એ આઈ આવ્યું છે રોબોટિકસ આવ્યું છે નેનો ટેકનોલોજી છે બાયોટેક ટેકનોલોજી છે નવીનીકરણ ઉર્જા છે જેવા ઘણી ઝડપી ક્ષેત્રોમાં જે છે એ વિકાસ થઈ રહ્યો છે. ભવિષ્યમાં વિજ્ઞાન દ્વારા હજી પણ ઘણું એવું આધુનિક જે છે દવાઓ પર્યાવરણ આ બધી વસ્તુ પણ થવાની છે. તો આજે આપણે સારી એવી વિજ્ઞાન વિષય ઉપર વાત કરી તો ફરી મળીશું કઈ નવા ટોપિક સાથે આભાર તમા
હા તો આપણો ખૂબ ખૂબ આભાર